હલો હા શું કરો છો
હા મજામાં કેમ છો મજામાં
હા બસ મજામાં અત્યાર જોબે થી આવ્યો
ઓ બરાબર અચ્છા તો મે કીધું આ તમે કીધું બેરોજગારી વિષય પર થોડુંક ચર્ચા કરવા જેવું છે આજના સમયમાં એક મહત્વનો સામાજિક અને આર્થિક મુદ્દો છે એમ
હા બેરોજગારી ઉપર આપડે ચર્ચા કરી શકીએ
હા કારણ કે જોઓને અ્યારે ઘણા યુવાનો સારી રીતે અભ્યાસ કર્યા પછી પણ પોતાની યોગ્યતા પ્રમાણે નો કરી મેળવામાં મુશ્કેલી અનુભવે છે તેથી બેરોજગારી વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે
હમ બેરોજગારી એટલે મતલબ કે આપડે એવું કહી શકીએ કે જે લોકોને મતલબ ડિગ્રી પૂરી થઈ ગઈ હોય અને નોકરી કરવામાં તકલીફ પડતી હોય કેમકે અત્યારના લોકો માત પાંચસો લોકો સામે પાંચ નોકરીઓ છે એ એટલે જોવા જઈએ તો પ્રાાઈવેટ સેક્ટરમાં બી નોકરીઓની અછત થઈ ગઈ છે
હા એ તો સાચી વાત છે અને તમે કહ્યું એમ કે બેરોજગારી એટલી એવી સ્થિ તી જ્યારે વ્યક્તિ કામ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતો હોય તમે કીધું એમ કે ડિગ્રી પૂરી થઈ ગઈ હોય અને ઈચ્છા પણ હોય છતાં તેને રોજગાર ન મળે તો અમ ડી ગ્રી પૂરી થઈ ગઈ એવું તમે કીધું એટલે એવું એવું નહીં કે ખાલી અભાણ લોકો જ બેરોજગાર હોય છે કારણ કે અમુક વાર કેવું થાય છે કે શિક્ષિત અમુક યુવાનો હોય તે પણ બેરોજગારીનો સામનો કરે છે એમ કેટલીક વાર ડિગ્રી હોવા છતાં અને જરૂરી કૌશલ્ય અથવા યોગ્ય યોગ્યતા હોવા છતાં એમને તક નથી મળતી એવું થઈ જાય છે
હમ હા એ વાત સાચી કે લોકોને મતલબ તક નથી મળતી હોતી. અને મેં જેમ કીધું એમ કે પાંચસો લોકો સામે પાછળ નોકરીઓ હોય. તો કેવું કે તક ક્યાંથી મળે હવે કોમ્પિટિશન એટલી થઈ ગઈ. અને બીજું એવું કે અત્યાર અત્યાર ખાલી ડિગ્રીની ડિગ્રી નું મહત્વ નથી. આપણે જેમ કમ્યુનિકેશન સોલ્વિંગ માઇન્ડસેટ અને જુદી જુદી તમારે. એબિલિટી હોવી જોઈએ તમારા અંદર તો જ પેલા તમને હાથ પકડે તમારું કમની વાળા.
હા એ તો સાચી વાત છે તમે જેમ કીધું એમ કે સીટો ઓછી હોય તો. પણ એવું થઈ શકે. કેમ કે અત્યારે તો વસ્તી વધે છે પછી કૌશલ્યનો અભાવ ઉદ્યોગની અછત. ટેકનોલોજીમાં ઝડપથી થતાં ફેરફારો અને નોકરી માટેની વધુ સ્પર્ધા. આ બધા કારણોને તમે જેમ કહ્યું એમ તો એ બધા કારણો લીધે જે છે એ બેરોજગારી. વધતી ગઈ છે એમ અને સરકારી નોકરી જે છે. ખાલી એની પર આધાર ના રાખવો જોઈએ. કારણ કે સરકારી નોકરી તો એક વિકલ્પ છે પરંતુ. ખાનગી ક્ષેત્ર સ્વરોજગાર સ્ટાર્ટઅપ. અને વ્યવસાય પણ સારા વિકલ્પ બની શકે છે. હવે અમે જયારે વિદ્યાર્થી જીવનમાં હતા ત્યારે અમને અમારા શિક્ષકો એમ જ સમજાવતા હતા. કે તમે ભણો છો તમે નોકરી મેળવશો એ સાચી વાત છે પરંતુ એની બાજુમાં. પણ તમારે કોઈ સાઈડ ઇન્કમ જનરેટ કરવી જોઈએ તમારી બાજુમાં કોઈ વ્યવસાય. કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવો જોઈએ. અને સાચે કહું હજુ તો હમણાં તો હવે ઘણા બધા સ્ટાર્ટઅપ ઓપ્શનસ આપણી પાસે છે. કે ઓનલાઈન અવેબલિટી જોબ્સની છે અત્યારે તો. વેબસાાઈટ ડેવલપમેન્ટ એપ ડેવલપમેન્ટ એવું જો કોઈ કૌશલ્ય આપણી પાસે હોય. તો આપણે જે છે આપણી સા સાઈડ ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ. અને એમાં પણ જો આપણને વધારે ઇન્ટરેસ્ટ પડે. તો આપણે એની અંદર ડીપ રિસર્ચ કરીને આપણે અંદર જો પડીએ. કોમ્પિટિશન તો છે એ વસ્તુ સાચી છે પરંતુ જો આપણેે એમાં કૌશલ્યને આપ આવડત હોય. તો અત્યારે તો લોકો ઓનલાઈન પેમેન્ટ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે આપડા કામ માટે.
હા હા એ વાત સાચી પણ અત્યારે કેવું કે લોકો ડિગ્રી પૂરી થાય એટલે. વેબસાાઈટ ડેવલપમેન્ટ નું નોલેજ હોય પણ અત્યારે કેવું કે અંદર તમારે ડિપ્લોય કઈ રીતે કરવાની ડેવલપમેન્ટ. ક્યા કરવાનું કયા લોકલ હોસ્ટ કે ડોમિન શું કરવાનું એ બધું મતલબ કેવું કે તમે. એટલું એક્સપિરિયન્સ વધે ને તમારે એમ એમ નોલેજ મળે તમે નોકરી કરો. કા તો રિસર્ચ કરો તો તમને નોલેજ મળે પણ અત્યારના યુવાનોને કેવું થઈ ગયું કે. હું ડિગ્રી પૂરી કરી એટલે હું સ્ટાર્ટઅપ કરી દઈશ. એવું નથી હોતું કે ઘણા લોકો સ્ટાર્ટઅપ કરે બી છે પ્રો નોલેજ સાથે સક્સેસફુલ થાય છે પણ તમે જો અધુરા જ્ઞાન સાથે. મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો ને. તો પછી ઘણા એવા કેસ જોવા મળે છે આપણને જે બરબાદ થાય છે લોકો.
હા એ તો સાચી વાત છે. તમે કહ્યું એમ કે નોલેજ તો હોય છે પરંતુ અ અમુક વખત. એ એમપ્લોયમેન્ટા સોરી. આપણે શું ના કરી શકીએ કે એને વ્યવસ્થિત રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ. એના કારણે જે. છે અમુક વાર લોકો બરબાદ થતા હોય છે હા એ તો સાચી વાત છે બીજે. પ્રશ્ન ઉદ્ભવ થાય આપણામાં કે સ્વરોજગાર બેરોજગારીનો ઉકેલ બની શકે. તો આમ કહી શકાય કે. અ થોડા અંશે હા કારણ કે ઘણા લોકો પોતાનો નાનો વ્યવસાય. ઓનલાઈન સેવા ખેતી આધારિત ઉદ્યોગ અથવા અન્ય કામ શરૂ કરીને પોતે પણ રોજગાર મેળવે છે અને બીજાઓને પણ રોજગારી આપે છે. કારણ કે અ જયારે આપણેે વ્યવસાય ઉભો કરીએ. તો આપણે એકલાય વ્યવસાયમાં નથી જોડાતા, આપણી સાથે બીજા લોકો પણ જોડાય છે. બીજા લોકો પણ એમાં પોતાનો ફાળો આપે છે. અને બીજા લોકોને પણ આપણે રોજગારી આપી શકીએ છે. તો સ્વરોજગાર દ્વારા બેરોજગારીનો થોડા અંશે અ આપડે કેવાય કે સમસ્યાનું સમાધાન થઈ શકીએ એવું કહી શકીએ
હમ એ વાત તો સાચી કે તમે પોતાને તો રોજગાર આપ્યો અને બીજાને બી મતલબ તમે કંપની ઉઊભી કરો છો કે, કું કશું બીજો ઉદ્યોગ ઉઊભો કરો છો. તો તમારે માણસોની જરૂર પડશે અને તમે જો વ્યવસ્થિત માણસોને કામ આપો તો એ સારી બાબત એમનો બી ગ્રોથ થશે. અને જો તમે માણસો સાથે સારી રીતે ઇન્ટરેક્ટ કરશો. તો તમારો તો ગ્રોથ થવાનો જ છે.
હા એ તો સાચી વાત કહી તમે કારણ કે અ બીજાને આપણે તક આપીએ તો આપણો પણ ઉદ્ધાર થશે એમનો પણ થશે. હવે બેરોજગારીની અસરની વાત કરીએ તો અ પરિવાર પણ આપણું જે પરિવાર હોય એના પર એની ઘણી અસર જોવા મળતી હોય છે. જેમ કે પરિવારની જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી પડે છે. અને ઘણી વાર આખા પરિવારને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે થાય છે કે, કે અત્યારે વિદ્યાર્થીઓ જે છે. પોતાના ભણવા માટે લોન લે છે. કોલેજની ફી ભરવા માટે લોન લે છે. તો એ પૈસા જે ચૂકવવાના બાકી હોય. તો જો ના મળે જો કોઈ વ્યવસ્થિત કામ મળે. તો આર્થિક સહાય નથી મળતી અને આર્થિક સહાય નથી મળતી એટલે જે છે એ લોકોને પૈસા તો લોનને બધું તો ભરવાનું જ હોય અને ઉપરથી પરિવારની જવાબદારી પરિવારમાં જે હોય એમાંય જો ખાસ કરીને તમે એકલા જ કમાવવા વાળા હોવ તો તમારી પર બધી જવાબદારી આવી બેસે છે અને એમાં પણ જો તમે આર્થિક રીતે નબળા પડી જાવ કે તમને બેરોજગાર થઈ જાવ તો તમારી પરિવારની જવાબદારીઓ મુશ્કે નિભાવી મુશ્કેલ પડી જતી હોય છે. અને આખો જે પરિવાર જે છે. એ આર્થિક સમસ્યાઓનો સામનો કરતો હોય છે.
અ હા એ વાત તમારી સો ટકા કે જો તમારા ઉપર નિર્ભર નિર્ભર હોય તમારું ઘર તો આર્થિક સમસ્યા ઉભી થઈ જાય કેમ કે મા બાપ જોડે પૈસા ના હોય કોલેજની ફી ભરવાના એટલે લોન લઈને કે વ્યાજે પૈસા લઈને તમને ભણ હોય અને પછી આવી સમસ્યા આવે તો એમને તો તકલીફ પડે જ છે. પણ કેવું થાય કે છોકરાનોબી આત્મવિશ્વાસ ઘટી જાય અને એને બી માનસિક તનાવ આ આવી જાય કે હું નોકરી નથી મેળવી શકતો. ઘરે મતલબ ઉપર જીમે મતલબ હું ઘર ઉપર જિમ્મેદાર છું અત્યારને એ બધું મતલબ એના મગજમાં ફરતું હોય અને એ પ્રોપર ઇન્ટરવ્યુ આપવા જાયને ત્યારે બી એટ પ્રોપર કમ્યુનિકેશન સ્કીલ છે એ, ના બતાવી શકતો હોય ત્યાં
હા એ તો તમે સાચી વાત કીધી તો તમે જેમ કીધું એમ કે ઇન્ટરવ્યુમાં પ્રોપર સ્કિલ્સ ન બતાવી શકતો હોય. કોઈ પણ વ્યક્તિ તો એના લીધે જે છે. એનું સિલેક્શન અટકી જતું હોય છે. તો એના માટે વિદ્યાર્થી જીવનમાં જ જે માણસે ધ્યાન રાખવું જોઈએ કે ભણતરની સાથે સાથે તે શિક્ષણની સાથે સાથે એને સોફ્ટ સ્કીલ શીખવી જોઈએ. કમ્યુનિકેશન સ્કીલ પોતાની વાત જે છે વાની સ્કીલ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પછી ગ્રુપ વર્ક પછી અ ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ આ બધી જે કુશળતાઓ જે છે, એને શીખવી જોઈએ. જેથી કરીને એ કોઈ એક ક્ષેત્રમાં ન ચાલે બરાબર તો બીજા ક્ષેત્રમાં પણ અ ચાલી જાય અને કહેવાય ને કે એક ઓપ્શન રાખવો જોઈએ. કારણકે આજકાલ ઘણા ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે, અ ઘણા વિદ્યાર્થી તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નવી ટેકનોલોજી, પ્રોગ્રામિંગ, ડિઝાઇન ભાષા અને અન્ય કૌશલ્ય શીખી રહ્યા છે. તો આપડે બધી બાજુથી જો પોતાની જાતને તૈયાર રાખીશું તો આપણને તકલીફ નહીં પડે અને અ કોઈ એક ક્ષેત્રમાં જો અપ પણે નિષ્ફળ થઈ ગયા તો આપણે બીજા ક્ષેત્રમાં જે છે એક્સપ્લોર કરી શક કીશું કે તહીંયા જે છે કોઈ કામની શોધ કરી શકીશું.
હમ એ વાત તમારી સાચી અને બીજું કેવું કે તમે કોઈ બી કોર્સ કરો છો તો એની સાથે ઇન્ટર્નશીપ કરવી જોઈએ. અને ઇન્ટર્નશીપ કરવાની તો સારી કંપનીમાંથી તમે ઇન્ટર્નશીપ કરો ને અને સાં સારા સિનિયર નીચે કામ કરો તો તમને તમારી ફિલ્ડનું પ્રોપર નોલેજ મલે છે, અને મતલબ તમે પ પછી તમારું સ્ટાર્ટઅપ કરવું કે ક કશું બી કરવું હોય તો તમારી પ્રાસે પ્રોપર ગાઈડન્સ હોય. અને બીજું કેવું કે તમે ચલો ઇન્ટર્નશીપ નથી કરતા તો કેવું કે સાઈડમાં તમારી જે ડિગ્રી છે. અને જે ફિલ્ડ છે એના એના રિલેટેડ પ્રોજેક્ટ બનાવો. કાં તો પછી ઓનલાઈન કોર્સ કરો તમે જેમ કીધું ઓનલાઈન કોર્સ અત્યારે ઘણા ઓનલાઈન કોર્સ કરે છે. અને ઓનલાઈન કોર્સ કર્યા પછી એ લોકો પ્રોજેક્ટ બનાવે છે. કેમકે કેવું કે આપડે ઓનલાઈન કોર્સ કરીએ પણ કંપનીમાં જઈને એમ કહીએને કે અમે ઓનલાઈન કોર્સ કર્યો છે તો એનું મહત્વ નથી પણ એમ કહીએ ને કે આ ઓનલાઈન કોર્સ કર્યો છે ન પછી પ્રોજેક્ટ બનાયો છે. તો એ એક અલગ ઇમ્પેક્ટ પાડે છે આપડું.
હા એ તો સાચી વાત છે. તો છેલ્લે એ જ નીકળે કે આપડે બેરોજગારી ઘટાડવા માટે ગુણવત્તાયુક્ત સ, ગુણવત્તાયુક્ત શિક્ષણ કૌશલ્ય વિકાસ નવા ઉદ્યોગોને પ્રોત્સાહન અને યુવાનોમાં સ્વરોજગારની ભાવના વિકસાવવી અ જરૂરી બને છે એમ. જો આ બધું કરીશું તો કદાચ આપડે જે છે એ બેરોજગારીને સંપૂર્ણપણે તો નહી, પરંતુ મહદઅંશે જે છે એ ઘટાવી શકીશું. અને મહેનત, ધીરજ અને નવી વસ્તુઓ શીખવાની તૈયારી હોય તો ઘણી તક કો મળી પણ શકે છે એમ, તો એનાથી જે છે એ બેરોજગારીમાં ઘટાડો થઈ શકે છે.
બિલકુલ એ તો વાત સાચી યુવાનોમાં આત, આત્મવિશ્વાસ જાળવાને રાખવાની શ્રમતા હોવી જોઈએ, બાકી તો ધીરજ રાખો તો મલી જ જાય છે તમને પ્રોપર રિઝલ્ટ.
હા, સારું સારું ચલો ઘણી જાણકારી મળી આ વિષય પર તમારી સાથે થે વાત કરીને એ બદલ તમારો
હા, હા સારું ચલો.